હલો.
હાય હેલો હેલો કેમ છો?
કેમ છો?
તમે
હા હું પણ મજામાં છું અ હોળીનોો તહેવાર નજીક આવી રહ્યો છે તો આજ હોળી વિશે વાત કરીએ
જરૂર હોડાળોમાંથી એક છે
હા મારા મારા માટે પણ હોળી રંગો અને ખુશીઓ નો તહેવાર છે
સાચું કહ્યો હોળીનો તહેવાર જીવનમાં ખુશીઓ અને ઉુત્છહ
હા અ હા હો આ તો સાચી વાત કહી તમને અ હું તો હોળીના દિવસો બધા લોકો જૂના મંદૂક ભૂલીને એકબીજાને રંગ લગાવે છે
હા એ તો મિત્રો સાથે સવારે ભેગા પછી રંગ ગુલાલ અને પિચકારી લઈને રમવા નીકળી પડતા
હા આ તો સરસ વાત કીધી તમને તમને હોળીના ઈતિહાસ વિશે ખબર છે
હમ હોળી ના ઇતિહાસ તમે બતાવો હોળી વિશે કઈ
અ અ હિરણ્ય કશ્યપ નામનો રાજા પોતાનો ભગવાન માનતો હતો પછી અ હોલિકા પ્રહલાદને અગ્નિમાં બેસાડવા ગઈ હતી પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ ચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ તેથી હોળી સત્યના અસત્ય પર વિજયનું પ્રતીિક માનવામાં આવે છે
સારું હા
હા એટલે જ હોળીના એક
વિૃષ્ણુ ભગવાન ફરી બોલો ફરી
હા એટલે જ હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે
હમ સારી વાત બીજા કઈ વાત તમને ખબર છે
હા
તમે હોળી માં શું કરો
હા લોકો અગ્નિ લોકો અગ્નિની પૂજા કરે છે અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે બીજા દિવસે અ ધૂળેટી ઉજવવામાં આવે છે જેમાં લોકો રંગો સાથે રમે છે
સરસ બાય હડકો તો જ કરે છે તેઓ પીછ કરીારે પછી
હા મને બાળપણની હોડી ખૂબ યાદ આવે છે
મને પણ અમે બધા મિત્રો સવારે જ ભેગા થઈ જતા પરંગોથી સાથે રમતા હતા
હા અને ઘર જઈને મમ્મી બનાવેલી મીઠાઈઓ ખાતા હતા
તમારા ઘરે હોળી પણ કઈ મીઠાઈાઈ બને
હા અમારે ઘરે ઘરે ગુજી આપ પુરી અને વિવિધ પ્રકારની મીઠાઈઓ બને છે
વાહ ખાસ વાનગીઓ બને છે મનોરંજન માટે નથી પર તું એતા અને ભાઈચારો પણ વધારવામાં સંદેશ આપે છે
હા આ તો સાચી વાત કહી તમને આ દિવસ લોકો જાતિ ધર્મ અને વર્ગના ભેદભાવ ભૂલીને ઉજવણી કરે છે
આજ
તે ઘઉનો ઉપયોગ કરવા લાગ્યા છે છે.
હા એ સારી વાત છે કારણ કે કેમિકલ વાળા રંગો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
હા તે પણ હાનિકારક બની શકે છે, તેથી આપણે હંમેશા સુરક્ષિત અને કુદરતી રંગોનો ઉપયોગ કરવો.
હા સાથે સાથે પાણીનો પણ બગાડ ન કરવો જોઈએ.
સાચૂ. આજનો સમય
હા હોળીના દિવસે લોકો એકબીજાને શુભેચ્છાઓ પણ આપે છે.
હેપી હોળી હોડી વહેંચે છે મને એ લાગે છે આ નવો રંગ ભરે છે.
હા સાચી વાત અને જીવનમાં સકારાત્મકતા લાવે છે, આજકાલ શાળાઓમાં પણ હોળી વિશે વિવિધ કાર્યક્રમો યોજાય છે, બાળકોને હોળીનું સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવવામાં આવે છે.
મને કાર્યક્રમો પણ ગમે છે, છે તો અને નૃત્યનું પણ ખાસ મહત્વ હોય છે.
હા લોકો ઢોલના તાલે નાચે છે અને આનંદ માણે છે.
કેવી રીતે ઉજવાનું તે વિચારતો હતો.
અ હું તો મારા પરિવાર અને મિત્રો સાથે હોળી ઉજવીશ, અને કુદરતી રંગોનો ઉપયોગ કરીશ.
બસ હું પણ એ જ રીતે
હા હોળી આપણને પ્રેમ, મિત્રતા અને એકતા નો સંદેશ આપે છે.
હમ સરસ, અને જીવ જીવનના બ ભૂલીને ખુશ રહેવાનું શીખવે છે.
હા એ તો સાચું કહ્યું, તેથી જોડી ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંથી એક છે, અને મને તમારાથી એક અપ્રશ્ન હતોું કે, અમ અ તે તમે તું ના તમને નાના હતા ત્યારે હોળી કેવી રીતે ઉજવતા હતા?
બ નાનો હતો ત્યારે, જલ્દી ઉઠીને મારા મિત્રો સાથે પિચકાર કરી અને રમવા જતો હતો.
હા અમારી સાથે પણ એવું જ થતું, ક્યારેક તો આખો દિવસ ઘરે જવાની ઈચ્છા જ ન હતી.
હજે ઘરે જઈને ગરમ પાણી સાચો રંગ કાઢવામાં પણ ઘણો મહેનત લાગ. તી હતી.
હા એજ તો હોળીની મજા હતી, હોળીનો સામાજિક સંદેશ પણ ખુબ સુંદર છે.
હા, આ તહેવાર લોકોને એક બી બીજાની ઘણા લોકો વર્ષભર ન ફરી મિત્ર તાક
હા મને લાગે છે કે દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ અ સારો સંદેશ છુપાયેલો હોય છે, હોળી આપણને પ્રેમ, સહકાર અને એકતાનું મહત્ત્વ સમજાવે છે.
સાચ વાત, લોકો જે વાતકો માત્ર માટે માત્ર મજા માટે હોળી ઉજવે છેણી અર્થ જાણવો પણ જરૂરી પરી છે.
હા જ્યારે આપણે તહેવારનું મહત્વ સમજીએ છીએ, ત્યારે તેની ઉજવણી વધુ અર્થપૂર્ણ બને છે, હોળી દરમિયાન લોકો વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે.
હમ. સાચી મીઠાઈ સૌથી વધુ ગમે છે. કે
મને તો ગુજીિયા અને રસમલાઈ ખુબ ગમે છે, અને તમને?
જ્યા ખૂબ પસંદ છે. ખાસ ભોજન પણ બનાવવામાં આવે છે.
હા અમારા ઘરે પણ બધા સગા સંબંધીઓ ભેગા થાય છે, પરિવાર સાથે તહેવાર ઉજવવાનો આનંદ જ અલગ હોય છે.
ખરેખર આજના વ્યસ્ત જીવનમાં પ્રસંગ અવાજ આવે છે.
હા હોળી દરમિયાન સંગીત અને નૃત્યનું પણ મહત્વ હોય છે લોકો ગીતો ગાય છે, નાચે છે, અને આનંદ કરે છે.
વાત કહી ચાલો આપડે ફરી વાત કરીએ
હા હા મળીને વાત કરવી ચાલો જય શ્રી કૃષ્ણ